હલો.
હલો.
હા.
થઇ ચાલું.
હવ.
હું કરે?
કઈ ની.
બીજું બધું તું શાલે?
હારું.
જમાવાનું જમી લીધું?
હવ.
બોલ ને, બોલતી કોમ.
ખાઈ લીધું તે?
હાવ.
હું બનાવ્યું તું?
ભીંડા ને રોટો
હમ.
અક મ ંધજ જ ફે જ ને
થઈ ગયું.
કોલેજમાં કેટ આઈયાય.
બાર વાગ્યે.
હમ. બીજે બધા ક્યાં જાય, ઘેર માં.
બધા ખેતરમાં. હું કરે, બધા ઘેરના.
અમારા ત્યાંના દાહોદ ચાયલા.
હમ, કઈ કામ સારું કે, પછી એમ જ.
ખબર ન બનીને ફોનય તો, દાહોદ જતી રવું એવું કીધું.
હમ.
બીજેસ છે પણ બીજ કતાઈ નનેમ નહી
હમ.